હાલો.
હા બોલો કેમ છો મજામા?
હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં
એવું તબિયત પાણી બધું બરાબર ને?
હા બધૂ બરાબર. હા તમારી તબિયત
કઈ ની આ હા બસ એકદમ મજામાં બડિયા
હમ્મ.
કઈ ની આ તો મેં થોડું અહિંસા વિશે ચર્ચા કરવા માંગતી તી તો અમારું શું કેવું છે, અહીસા પર
અહિંસા તો આપડે એમ કહી શકીએ કે ભરતની સૌથી મોટી સંસ્કૃતિ અને નૈતિક પરંપરાઓમાંની એક છે, અને અહિંસાનો અર્થ માત્ર કોઈ શારીરિક નુકસાન પહોંચાડવાનું નથી કે તમારે શારીરિક નુકસાન ન પહોંચાડવું જોઈએ પરંતુ પોતાને વાણી અને વર્તનથી કોઈને મન દુઃખ ન થાય કોઈને દુઃખ ન થાય એ પણ કહી શકીએ આપણે અહિંસાનો મતલબ
હા એ તો સાચી વાત છે. આપણેે કહેતા હોઈએ કે અહિંસા પરમો ધર્મ આ એક આમ સૂત્ર નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનું શાશ્વત મૂલ્ય છે, અહિંસા એટલે માત્ર કોઈને મારવું નહી એવું જ એવું જ નહી થતું પરંતુ મન વચન અને કર્મથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચવું જોઈએ પ્રેમ, દયા, ક્ષમા અને કર તૃણાએ અહિંસા ના મૂળ તત્વો છે, આજે જયારે વિશ્વમાં હિંસા, યુદ્ધ આતંકવાદ અને દ્વેષ વધી રહ્યો છે, ત્યારે અહિંસાનું મહત્વ પણ એટલું જ વધી રહ્યું છે.
સાચી વાત છે, ન અહિંસા નબળાઈ નહી પરંતુ આત્મબળ અને હિંમતની એક નિશાની છે. અને મહાત્મા ગાંધીજીએ પણ અહિંસાને જીવનનો આધાર બનાવીને સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ બનાવ્યો હતો.
હા એતો તમે સાચું કીધુ તુ અહિંસા એટલે આમ કોઈ પણ જીવને શારીરિક, માનસિક કે ભાવનાત્મક રીતે નુકસાન ન પ અને અહીંસા નો સાચોનો તમ પ્રેમથી વળતું હોય એની સામે ક્ષમા કરવામાં રાખવી પછી ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને દરેક જીવ પ્રત્ય આમ કરુણા રાખવી આ એકામ અહિંસા નો સાચો અર્થ આપડે કહી શકીએ
તો તમે ખુબ સાચું કીધું કે અહિંસા પ્રેમ દયા કરુણા અને ક્ષમતાની અ ક્ષમાની ભવના શીખવે છે આપણને
હા એ તો સાચી વાત છે અને અહિંસા આપડે ભારતીય સંસ્કૃતિ માં પણ અહિંસાનું વિશેષ સ્થાન છે કે ભગવાન મહાવીર મહાવીર અહિંસા ને જીવનનો સર્વોચ્ચ ધર્મ ગણાવ્યો હતો પછી ભગવાન બુદ્ધે પ્રેમ દયા અને કરુણા નો સંદેશ આપ્યો હતો અને મહાત્મા ગાંધી એ અહિંસાને સ્વાતંત્ર સંગ્રામ નું સૌથી મોટું શસ્ત્ર બનાવ્યું હતું
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને અહિંસા જો અહિંસાનું ખૂબ જ મહત્ત્વ પણ છે કારણ કે અહિંસા હશે તો શાંતિ અને સુમેળ સુમેળ જળવાયેલો રહેશે અને અહિંસા થી સમાજમાં શાંતિ અને ભાઈચારો વધશે વિવાદ નો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાશે હા
હા અને પછી મહાત્મા ગાંધી કીધું મહાતઘામ મહાત્મા ગાંધી એમ માનતા હતા કે અહંસા આમકાયરતા નથી પરંતુ બહીદ બાબહાદુરીનું એક પ્રતિક છે. સત્યાગ્રહ દ્વારા અંગ્રેજો સામે લડ્યા હતા. કોઈ હથિયાર વિના સ્વાતંત્ર્ય માટે સંઘર્ષ કર્યો હતો અને સમગ્ર વિશ્વને શાંતિનો માર્ગ પણ એમને જ બતાવ્યો હતો.
હા તો તમને ખૂબ સાચી જ વાત કરી અને માનવતા અને કરુણા પણ અહિંસાથી જ આવી શકે છે કારણ કે અહિંસા દરેક જીવ પ્રત્યે દયા અને સન્માન ની ભાવના વિકસાવે છે અને આત્મનિયંત્રણ પણ અહિંસાથી આવી શકે છે કારણ કે ગુસ્સા પર તમે કીધું એમ કાબૂ રાખવાથી અને ધીરજ રાખવાની શક્તિ મળે છે આપણને
હા એ તો સાચી વાત છે અને અહિંસા ના પ્રકાર પણ ઘણા હોતા હોય છે કે મનથી અહિસા ના થાય એટલે બીજા પ્રત્યે આપડે આમ ખરાબ વિચાર ના રાખ વો જોઈએ એનું મન દુઃખ ના થવું જોઈએ પછી વાણી થી અહિંસા ના થઈ તો કઠોર અને અપમાનજનક શબ્દો આપડે ના બોલવા જોઈએ પછી કર્મથી અહિંસા ના થાય તો કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
હ અને આજના સમયમાં તો અહિંસાની જરૂર અ ખૂબ ચે કારણ કે સોશિયલ મીડિયા દ્વારા દ્વેષ અને અપમાનજનક ભાષાથી બચવું જોઈએ. પરિવાર અને સમાજમાં મતભેદને શાંતિથી ઉકેલવા જોઈએ. ધાર્મિક અને સામાજિક સહિષ્ણુતા જાળવવી જોઈએ અને પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે પણ દયાભાવ રાખવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધું. અને અહિંસા નું મહત્વ પણ એટલું જ છે કે સમાજમાં શાંતિ થાપતાં થાય પછી પ્રેમ અને ભાઈચારો વધે પછી દ્વેષ અને વેરભાવ ઘટે માનવતા મજબૂત અને વ્યક્તિના ચારિત્ર નો વિકાસ થાય તો આવી બધું છે એ અહિંસા ના મહિત્વ મહત્વ કઇ શકીએ આપડે
હા એ તો તમે સાચી વાત કરી અને અ વિદ્યાર્થી જીવનમાં પણ અહિંસાનું એટલું જ મહત્ત્વ છે કે મિત્રો સાથે ઝઘડા ના કરવો જોઈએ પ્રેમથી રહેવું જોઈએ. અને જો કોઈકવાર ઝઘડો કે કોઈકવાર કંઈક એવા મન મતભેદ થઇ થઈ જાય. તો એકબીજાને માફ કરવાની ક્ષમતા રાખવી જોઈએ. અને કોઈક મજાક કોઈનું મજાક કે બોલિંગ ન કરવું જોઈએ અવે. આપડે કોઈકવાર મજાક મજાકમાં અમુક વસ્તુ કઇ દેતા હોય છે. પરંતુ જો સામે વાળા વ્યક્તિને એ મજાક પસંદ નથી તો આપણે ના કરવો જોઈએ. એવો મજાક ભલે એ આપડા માટે કોઈ સાદો મજાક જ હોય પરંતુ એ સામેવાળા માટે એ ના પણ હોય શકે એને નઇ પણ ગમતું હોય. અને શિક્ષકો અને આપડી સાથે જે ભણતા હોય સહપાઠીઓ એમનો પણ આદર કરવો જોઈ અને ગુસ્સાને બદલે લોકો સાથે સમજણથી વાત કરવી જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને આજે પણ આમ અહિંસાનો અર્થ માત્ર શારીરીક હિંસા કરીવી એવું તો થતો જ નથી. સોશિયલ મીડિયા પર અપ માનજનક ભાષા આપડે આમ વાપરવી ના જોઈએ, ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. પછી ધર્મ, જાતિ કે ભાષા ના નામે આમ દ્વેષ ના ફેલાવો જોઈએ. અને મતભેદનો ઉકેલ સંવાદ થી લાવો જોઈએ તો આ બધી છે એ આજના સ સમયમાં આપડે અહિંસા કઈ શકીએ.
હા એ તો છે અને અહીં સામે અમુક પડકારો પણ હોય છે કે ગુસ્સો ગુસ્સો અને અશ્ર સહિષ્ણુતા સોશિયલ મીડિયા પર નફરતભરી ભાષા અને હિંસક વલણ અને બદલો લેવાની ભાવના.
હા એ તો સાચી વાત કીધી. અને અહિંસા અને પર્યાવરણ વચ્ચે પન આમ સંબધ છે કે અહિંસા માત્ર મનુષ્ય માટે જ નઇ પરંતુ તુ સમગ્ર પ્રકૃતિ માટે પણ છે કે વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. વૃક્ષો પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે આપડે આમ દયા રાખવી જોઈએ પછી પાણી અને કુદરતી સંસા સાધનો છે તેનો બગાડ ના કરવો જોઈએ અને પર્યાવરણ જત જતન કરવું જોઈએ. આપણ એક અ અહિંસા અને પર્યાવરણ સાથેનો સંબંધ છે. એના વિશે છે.
અને અહીં જ આપણે કઈ રીતે અપનાવી શકી તો એના માટે આપણે ધીરજ રાખવી જોઈએ. ગુસ્સામાં તરત પ્રતિક્રિયાતા ન આપવી જોઈએ. અને એકબીજાની લાગણીઓનો આદર કરવો જોઈએ અને પ્રેમ અને ક્ષમાની ભાવના રાખવી જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી. અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ અહિંસા ને લઈને અમુક બાબતો છે જે શી વાળવી જોઈ કે મિત્રો સાથે ઝઘડો ન કરવો, શિક્ષકો નો આદર કરવો નબળા વિદ્યાર્થીઓની મજાક ના ઉડાડવી જોઈએ કે તને નથી આવડતું પછી સહકાર અને મિત્રતા ની હંમેશા ભાવના રાખવી જોઈએ. અને ગુસ્સા કરતા સમજણથી આપણે આમ વાત કરવી જોઈએ જેટલું બને એટલું.
આ તો છે અને અહિંસા મા ત એક સિદ્ધાંત નથી પરંતુ જીવન જીવવાની એક શ્રેષ્ઠ રીત છે. તમે તે વ્યક્તિ, સમાજ અને દેશને દેશને શાંતિ અને પ્રગતિ તરફ લઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અંસા ના આવે તો વિશ્વ વધુ સુખી અને શાંતિપૂર્ણ બની શકે છે.
હા એ તો સાચી વાત છે. અને અહિંસા ના પ્રેરણાદાયક વિચારો તો આપણે કહીએ તો કે અહિંસા નબળાઈ નહી પરંતુ સૌથી મોટી શક્તિ છે. પછી જ્યાં પ્રેમ છે ત્યાં અહિંસા અહિંસા છે અને જ્યાં અહિંસા છે ત્યાં શાંતિ છે. પછી કહીએ તો દ્વેષ થી દ્વેષ ક્યારેય સમાપ્ત થતો નથી. અને પ્રેમથી જ તેનો અંત આવતો હોય છે. એટલે આવા ઘણા બધાં અ પ્રેરણાદાયક વિચારો છે જે અહિંસાને લઈને આપણે અપનાવવા જોઈએ.
હા તો તમે ખૂબ સાચી વાત કીધી અને અહિંસા એ સૌથી મોટું શસ્ત્ર છે જો જે કોઈને ઈજા કર્યા વગર આપણને જીત અપાવે છે.
હા એ તો સાચી વાત છે. અને અહી સા માત્ર એ આમ એક વિચાર નથી. પરંતુ જીવન જીવવાની એક આમ શ્રેષ્ઠ પદ્ધતિ છે. જે વ્યક્તિને આમ મહાન બનાવતી હોય છે. અને સમાજમાં શાંત તી રે અને એકતા લાવતી હોય છે. આજના યુગમાં અહિંસાની ભાવનાને જીવનમાં ઉતારવી. એ દરેક નાગરિકની આમ જવાબદારી છે.
હા તો તમે ખૂબ સાચી વાત કીધી. અને તમે જે મહાત્મા ગાંધીની વાત કરી એ એક સૌથી મોટું ઉદાહરણ છે કે એમણે બતાવ્યું હતું કે હિંસા વગર પણ મોટા પરિવર્તન લાવી શકાય છે.
હા એ તો સાચી વાત છે. અને ઘરા મહાનુભાવોને એવું જ માનતા હતા. અને તલવારથી જીતેલા યુદ્ધો થોડા સમય સુધી ટકી શકે છે. પરંતુ અહિંસાને, પ્રેમથી જીતેલા હૃદયો જીવનમાં જીવનભર આમ સાથે રહે તા હોય છે. અને અહિંસા જે કામ સાચી માનવતા છે એવું કહી શકીએ આપણે.
હમ તો સાચી વાત છે. એટલે આપણે અંતમાં તો એવું જ કહી શકીએ કે જ્યાં અહિંસા છે ત્યાં શાંતિ અને માનવતા છે.
હા એતો તમે સાચી વાત કીધી. વાંધો નહી સારું સારું ચલો. પછી આપડે વાત કરીશ
હા
હ